હલો બસ અમે એકદમ મજા. તમે બોલો તમે કેમ છો?
મજામાં.
હવે આજે મેં તમને આરોગ્ય અને સ્વસ્થ્ય આપણું જે બધું સ્વાસ્થ્ય છે. આ ટોપિક પર આપણી સાથે વાત કરવા માંગુ છું.
હમ ના સારું છે. અત્યારે બહ જ એ પ્રોબ્લેમ થઈ ગયો છે. આરોગ્ય અને પોતાનું સ્વાસ્થ્ય. સાચવવા માટે અમારે અત્યારે અહિયાં આવ્યા છીએ ત્યાંગાડી રોડ નું કામ ચાલે છે એટલું તોડફોડને એવું બધું કરી દીધું તું છે કે આમ જવું પડે કરવું પડે તો પણ આપણને જવું પડે કરવું પડે તો પણ આપણને તકલીફ પડતી હોય છે એટલે આ બધું અઘરું થઈ ગયું છે ને બધું ઉડે છે, આપણેમ શ્વાસ દ્વારા બધું જાય છે, અને પેટમાં શ્વાસ લેવામાં પણ આપણને તકલીફ પડતી હોય છે, એટલે આ બઉ ખૂબ જરૂરી વિષય છે, અને અત્યારે બી ખાણી પીણી હોવાથી એવી આરોગ્ય સાચું પોતાનું સાસ્ય સાચું એ થઈ ગયું છે લોકો બાર તરફ વળી રહ્યા છે ખાવા પીવામાં અને જંક ફૂડ વધી ગયું છે, અત્યારે સાદું રોટલી શાક ને એવું કોઈને ભાવતું નથી એટલે અત્યારે બધા જંક ફૂડ તરફ વળી રહ્યા છે, હમ
હા, એટલે મારી વાત સાચી છે, કારણ કે તમે જશો કે અત્યારે લોકોનું ખાવાનું જે ઘરનું પકો એ પૌષ્ટિક ખાવાનું હોય છે એ નવી જનરેશનને ફાવતું નથી, કારણ કે લોકોને ચટાકેદાર ખાવાનું જોઈએ છે. બાર હોટલનુ તમને ખબર જ હશે, અને મેન વસ્તુ એ બધા જે બારના ખાવામાં હોય છે એ લોકોને એમનો વિટામિન્સ પ્રોટીન કે કઈ મળી શકતું નથી, જેના કારણે જે પૂરતી જરૂરિયાતો એમના શરીરમાં એ પૂરી થતી નથી તેના કારણે બીમારીઓનો ભોગ બને છે, તમે જોશો કે લોકોને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષની ઉંમરે. ડયાબિટીસ. બીપી, હાર્ટ અટટેક. તેવા ઘણા બધા બી રોગો થવા માંડે છે. ત દિવસે નાની નાની કઈ કામ થતા નથી થાકી જાય છે એટલે મેં આનું કારણ હું જણાવીશ તો મેન કારણ તો છે ને લોકોનો ખોરાક એટલે છે કારણ કે અવે એ લોકોને ઘરનો ખોરાક ભાવતો નથી, દરલા અઠવાડિયે ત મને હોટલમાં જવું છે, એટલે તેના કારણે ઘરનો પૌષ્ટિક ખોરાક મળતો હતો તે અવે બંધ થઈ ગયો છે, અને લોકો બારના તરફ વડ્યા છે તેનાથી બહાર તો તમને ખબર જ હશે કેવી વસ્તુ મલે છે, અને બીજી એક વાત કરીશ કે આપણા દેશમાં તો સ્વચ્છતા સ્વચ્છતામાં આપણા દેશ એટલે ખુબ જ પાછળ કહેવાય, કારણ કે તમે આપણા દેશની બીજા દેશ સાથે સરખામણી કરો, તો તમે જોશો કે આપણે સ્વચ્છતામાં ખુબ જ પાછળ પડી છે કારણ કે આપણા ત્યાં કોઈ મહેનત જેવું કઈ છે જ નહીં, તમે જોશો લોકો જ્યાં ત્યાં પાન મસાલા થૂકશે, જ્યાં ત્યાં કચરો નાખશે, ડસ્ટબિન એમની પાસે હો છતાં જ્યાં જ્યાં કચરો ફેલાવતા હોય છે. એટલે આમ બધું વસ્તુ શું છે કે જેના કારણે આપણા દેશ ખુબ જ પાછળ પડે છે. જમે દેશોમાં જોશો કે બહારના દેશોમાં કચરો કચરા પ્રેતિમાં તમે રોડ બી તમે ખુલ્લા પગે, ચાલશો તો બી તમારા પગ ગંદા નહી થાય, કારણ કે ત્યા મહેનત જશો ત્યાં કોઈ બી કચરો જ્યાં ત્યાં નાખે તો તેમને ડાયરેક્ટ ખૂબ જ એક કે બે હજાર નો દંડ ફટકારવામાં આવે છે, એટલે તો એ લોકો પાછી ગલતી બીજી વાર ના કરે અને ત્યાં આજુબાજુ કેમેરા હોય છે, એટલે તમે જ્યાં બી કચરો નાખશો, કોણે નાખ્યો ક્યારે નાખ્યો બધું દેખાય આવે છે, જેના કારણથી એ લોકોના પછી જે કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી થાય છે.
હા, હમ અને અમણાં જ મેં એક વિડીયો જોયો, કે પચાસ વર્ષ પછી તમારા જે પગના દુખાવા એ બધું થતું હોય છે સેના કારણે થતું હોય છે, ને એ તે એમાં ખોરાક પર એવું કીધું કે તમારી ત્વચા જેમ જેમ ઉમર વધે એમ ટુકી જાય છે. એટલે જે મગ્ની દાળ છે, કે એનાથી તમારે અઠવાડિયામાં એક કે બે વાર એનું સેવન કરવું જોઈએ, એના દ્વારા આપણને પોષણ મળે છે, પછી એક તલ છે લોકો અત્યારે તલ ને ખાવાનું ટાળતા હોય છે, કોલેસ્ટ્રોલ વધી જાય, એનાથી ચરબી વધે અ એટલે બધા ના ખાવાનું ટાળે છે, પણ એનાથી આપણને શરીરમાં એક ઓઈલિંગ મળતું હોય છે, કે શરીરમાં આપણને જરૂરી છે, વધારે નહી પણ આપણે દાળ હોય કે ખીચડી હોય કે ભાત હોય કે એની ઉપર આપણે એક નાખીને ખાઈ શકે છે તેથી આપણને શરીર ને પૂરતું મળી પણ રહે, અને વોકિંગ અત્યારે બધા લોકો ફાસ્ટ લાઈફમાં ચાલવાનું ટાળે છે કારણ કે ટાઈમ જ નથી એમની પાસે તો કેવી રીતે ચાલશે, એટલે બઉ જરૂરી અને દાળ ર શાક આપડે એ લોકો જોબ પર બી જતા હશે, તો આપડણે કહી કે રોટલી દાળ ભાત શાક લો ટિફિન કરી દઈએ તો લઈ જાવ ના મમ્મી તું બનાવશે ટાઈમ લાગશે એના કરતા અમે ગમે તે બહાર ખાઈ લઈશું, હવે એ લોકો બહાર કેવું બનાવે છે કેટલા દિવસ ન છે શું છે, આપણે જાણીએ હોવા છતાં પણ આપણને બારનુ ખાવાનું વધારે પ્રિફર કરતા હોઈએ છે, એટલે આપણું આરોગ્ય તો બગડે છે, અને સ્વચ્છતા કે કશે પણ આપણે સ્વચસ્છતા, જે વિદેશોમાં આપણે જોવા મળે છે કે રોડ ઉપર તમને કાગળનો પણ કચરો જોવા ના મળે. અહિયાં તો શાકભાજી ન કચરો છે, અ ફ્રૂટ ના કચરા છે, કેળાની છાલ છે, કપડીકાા ખાય ખાઈને બધી વસ્તુ આપણે નાખવાની ટી હો છે ડસ્ટબિન હોવા છતાં, આમા ફ્લેટમાં પણ એવું છે કે ભાઈ આટલા ડસ્ટબિન મૂકેલા હોવા છતાં, મોદી આટલી વ્યવસ્થા કે ઘે ઘર ટુ ઘર આવીને બધો કચરો રોજ સવારે, લીલો જ કચરો ભીનો કચરો આવીને ટ્રેક્ટર લઈ જાય છે છતાં પણ લોકોને તકલીફ પડે છે ડસ્ટબિનમાં નાખવાનું, જ્યાં હોય ત્યાં અમારા ધાબુ છે ત્યાં આગાળ એ લોકો છૂટો કચરો નાખે એટલે અઠવાડિયા ની પણ બે ત્રણ દિવસમાં એટલું કચું કે લીંબુ ના છોતરા નાખે પાણીની બોટલો કઈ ને કઈ ટૂકું નાખતા એટલે એનાથી શું મચ્છર થાય છે કચરો ત્યાં ત્યાં ચોટી જાય છે બધું ભેગું થાય છે પવન થી ઉડી ઉડીને એટલે એ બધો આપને આરોગ્યમાં નુકસાન થાય છે, બધા એ ભેગા થઈને સ્વચ્છ રાખીએ તો આપડે બધા સ્વસ્થ ભી રહીએ. અને સ્વસ્થ રાખવાથી આપડ આરોગ્ય પણ સારું રહે.
હા એટલે તમારી વાત બરાબર છે અને હું એ, કહી કે સ્વચ્છતા હવે તમે જોશો કે આપણા ભારત દેશમાં પહેલેથી જ કોઈને એવી મહેનત નથી કે કચરો કચરો પેટીમાં નાખીએ, અને બહારના દેશોમાં જ્યાંથી બાળક જેમને ત્યારથી જ એને શીખડવામાં આવે છે. કરો આપણે કચરો પ્રતિંધ નાખવો જોઈએ, બીજી એક વસ્તુ ક કે આપણું આરોગ્ય તમે જોશો, હવે ઠેર ઠેર પર્યાવરણમાં પ્રદુષણ ખુબ જ વધી ગયું છે. જેના કારણે તમે જોશો. શું ઘટવાશ લાગે છે. પણ બધી ધ છે એમાં ખુબ જ બીમારીઓ ફેલાય છે અને બીજી વસ્તુ એ ક કે બહારના દેશોમાં એવું નથી બહારના દેશોમાં ખૂબ વૃક્ષોમાં બી સંખ્યામાં વધારે છે ત્યાં પ્રદુષણ બી ઓછું છે કારણ કે ત્યાં વધધારે ઇલેક્ટ્રિક વાહનો જ ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક વાહનો પોલ્યુશન કરતા નથી ને આપણા દેશમાં તમે જોશો ઇલેક્ટ્રિક વાહનો સો માંથી ખાલી એક કે બે ટકા જ છે બાકી બધા પેટ્રોલ ના વાહનો છે જેના કારણે પ્રદુષણ બી બહુ થાય છે એટલે પ્રદુષણ થવાથી આપણા સ્વાસ્થ્ય અમે બહ મોટો ફરક પડે છે અને બીજી આ સ્વાસ્થ્યમાં ફરક પડવાથી આપણા ભારતમાં દેશો તો આપણા કોઈ બી માણસનું અડસત ફરક છે એટલે આપણા ભારત દેશમાં કોઈ બી માણસ આટલું વર્ષ જીવી શકે મેક્સિમમ અને તમે બાર તો શું બીજા દેશોમાં તો ત્યાં એ જ સરેરાશ આયુષ્ય પંચોતેર એસી વર્ષ તમને જોવા મળશે એટલે આનું મુખ્ય કારણ એજ છે કે તમારું આરોગ્ય અને સ્વચ્છતા બહુ ખુબ જ આના પર નિર્ભર કરે છે કારણ કે તમે સ્વચ્છતા કેવી રા જો બહાર ન તમારે જ્યાં રહો છો ત્યાંનું વાતાવરણ કેવું છે તમારો ખોરાક કેવું છે એટલે આ બધું એના પર નિર્ભર કરો. અને હું તો એજ કહીશ કે ભારત આપણી ભારત સરકાર ભી આ સ્વચ્છતા અંગે કઈ નઈ એમ લ આવે કે કઈ સૂચનાઓ આપે તો આપણા ભ જે લોકો છે એ બધા જાગૃત થશે ર તો આમ દિવસે ને દિવસે જોશો તો પ્લાસ્ટિકનોો બી ખુબ જ ઉપયોગ વધતી ગયો છે જેના કારણે બી ખુબ જ પ્રદુષણ થાય છે એટલે આ બધી વાત પર સરકારે જરૂરી ચર્ચા કરવી જોઈએ
હમણાં હ અમારા બાજુ વાળા લંડન ગયા હતા એમની છોકરી ત્યાં રહેેવા માટે તો એ કે કે અમારે ત્યાં તો એટલી ચોખ્ખાાઈ રાખવી પડે કે જો એક છોડ બધા વા આવ્યા હોય એ છોડનો એક કચરો પણ નીચે ના પડવો જોઈએ એટલે કે ગાર્ડનિંગ રાખવું પડે એ આખું બધું સાફ કરે ક્લીન કરે કછો પડે તો આપે ત્યાં તો દંડ થાય અને ઘરમાં પણ આવી રીતે આપડે જે રસોઈ બનાવીએ છી કે નાસ્તા બનાવીએ છી કે તળીએ કરીએ કે વઘાર કરીએ કઈ બી હોય એનો ધુમાડો જો તમને બાર ફ્લેટની બારી માંથી જતું દેખાય અને ખબર પડે ત્યાં સી સી ટી વી કેમેરા લગાયેલા હોય છે એટલે ખબર પડે કે આ ધુમાડુ કોના ત્યાંથી આવે છે કરે છે તો એનું પણ કઈને ખ્યાલ આવે તો એ લોકો સાયરન મારે છે એટલે ખબર પડે કે એમના ત્યાથી ધુમાડો આવ્યોને આ રીતે થાય છે તો એ લોકો દંડ કરે છે અને કે છે કે આવું પ્રદુષણ અહિયાં થવું ના જોઈએ ફરીથી તમે ધ્યાન રાખજો. તો દંડ દ્વારા પ્લસ બધા બોલવાથી અને સી સી ટી વી કેમેરા થી ખબર પડતી હોવાથી એ લોકો કે એમ કો તું કો ખ્યાલ આવે છે એમને કે તમારે આ રીતે કરવું ના જોઈએ હવે એ તો અહિયાં ઈન્ડિયામાં રહેલા એટલે એમને ખ્યાલ નહ કે ભાઈ આ રીતે થાય છે એટલે આવું બધું અ-અઘરું છે એમ. અહીંયા
તમારી વાત બરાબર છે. અને આ ટોપિક એવું છે કે સરકાર આના પર ચર્ચા નહી લે તો તમે જોશો લોકોના દિવસે દિવસે બીમારી રોગોમાં ખુબ જ વધારે થાય છે એટલે હું એવું માનીશ કે સરકાર આના સ્વચ્છતા અને આરોગ્ય પર કઈ પગલા લેવા જોઈએ જેના કારણે આપણા ભારત દેશની પબ્લિક સુધરે અને આ ટોપિક પર આપણી સાથે ચર્ચા કરવામાં ખૂબ આનંદ આયો. તમારી પાસેથી અલગ અલગ નવી જાણકારીઓ મલી અને આપડે બીજા કોઈ ટોપિક સાથે સાથે મળીશું થેન્ક યુ.
થેન્ક યુ આભાર હમમ.